હાલો.
હાલો.
બોલો બોલો બેન.
કેમ છો મજમાં?
એકદમ મજામાં તમે કેમ છો?
બસ જો સારું છે હો.
આજે મહેમાન આવવાના હતા ને તો મને એમ થય લાવ ને હું ફોન કરીને પૂછી જોવ કે શું બનાવવું જોઈએ આજે
હ તમને ગુજરાતી વાનગી ગમતી હોય ને બેન તો તો આપણેે ખુબ સરસ અવનવી વાનગીઓ છે. અને જો તમને ઈન્ડિયન ગમે છે, વધારે કે પછી અ ચાાઈનીઝ કેવું ગમે છે. તમે શેના ઉપર કરી શકો બેન એ ઉપર હું તમને કહી શકું
ના બેન હો મને તો આપડું ગુજરાતી ભાણું જ ગમે છે, આપડે ગુજરાતી વાનગીઓ કેટલી બધી છે એવી ચાદગી ચાઇનીઝ વાનગીઓમાં શું પડવાનું એ તો પેટેય બગાડે એની કરતા આપણી ગુજરાતી વાનગીઓ કેટલી સારી છે. મને એમાંથી કઈક તમે સજેસ્ટ કરશો બેન?
હા કહી શકું ને બેન તમે અપમ બનાવી શકો રવાના બહુ સરસ બને એમાં છે, ને તમારે હેલ્ધી પણ થશે અને બેન બહુ સારા પણ લાગશે અપમ અને રવાના પણ ઇન્સ્ટન્ટ બને છે. તમે ખાલી અડધી કલાક એ દહીમાં કે છાસ માં પલાળી અને પછી જયારે ફૂલી જાય ત્યારે એમાં બધા વેજીટેબલ્સને ખીદયો છીણીને અને પછી જયારે મેમાન આવે ત્યારે એમાં મીઠું અને નાખ નાખી અને અપમ ડીશ હ એ અપમ મૂકી દેેશો ને બેન તો લીલી ચટણી કે સોસ સાથે એટલા સારા લા કે મેમાન પણ ખુશ થઈ જશે એવી તો આપણી અઢળક વાન ગીઓ છે, પણ આ છે, ને તમને એક ઇન્સ્ટન્ટ અને બહુ જ જલ્દી બની જાય અને તમને થાક પણ નહી લાગે ને ગરમી પણ નહી લાગે એવી વાનગી છે. અપમ આપણે છે, ને બાર બધા બ મોસનેવું ખાય છે, એના કરતા આ અપમ છે, તો રવો આપણને પચવામાં પણ બવ સારો અને તમને ગમશે પણ ખરી એટલે હું તો એવું સજેસ્ટ કરું કે અપમ પણ તમારા મનમાં કોઈ બીજી વાનગી છે ખરી?
હા બેન એમાં એવું છે, સાથે શું વડીલો પણ છે, તો વડીલોને અપમ તો નો અપાઈ ને બાળકો માટે અપમ બરાબર છે. વડીલો થોડીક ડૂઢી ચુસ્ત વિચારધારા વાળા હોય તો એની માટે આપણું દેશી ગુજરાતી ભા ણામાં જે જે વાનગીઓ પીરસી શકાય એમાંથી તમે મને કઈક સજેસ્ટ કરશો બેન?
હા કઈશ ને જો મોટા વડીલો આવતા હોય ને તો બેન એ લોકોને તો દેશી જ બોવ ફાવે એ તો તમે ઢોકળીનું શાક છે, કરી શકો, આખા રીંગણા બટેટા કરી શકો છો તમે એટલે એ લોકોને રીંગણા બટેટા બોવ ફાવે છે, પછી સાથે જો કોઈને રોટલો ફાવતો હોય તો ઘણા લોકો રોટલો ખાય છે, અથવા એને પોચી ભાખરી પણ કરી દઈ શકો છો તમે તો તમે આખા રીંગણાનું શાક કરો ઢોકળીનું શાક બોવ જ સરસ થાય છે. તો ઢોકળી નું શાક પણ કરી શકો તમે ચણા ના લોટ છાસ માં પેલા ડોઈ અને પછી એમાં બધો મસાલો કરી અને એનું ખીચું ટાઈપ બના વી અને ઢોકળી બનાવશો તો બોવ જ સરસ ભઈ ઘણા લોકો ઢોકળી ઢોકળા ની જેમ બનાવે છે ના એ રીતે નઇ, ખીચું કરીને બનાવશો ઢોકળી. એકદમ સોફ્ટ થશે તમારે સોડા કે કઈ જ ઉમેરવાની જરૂર નઈ પડે. અને જે લોકો લસણ ડુંગળી નથી ખાતા, એ લોકોને લસણ ડુંગળી વગરની પણ ઢોકડી કરી દેેશો ને, મસાલો નાખીને, તો પણ એવી સરસ લાગશે. કે એ લોકો એક વાર તો એમ કે કે ના બેને કેટલી સરસ વાનગી બનાવી, ભરેલા રીંગણા બટેટા નું શાક છે, પછી કોઈ બહુ જ મોટી ઉમર નું હોય, અને આખું ખાઈ શકતા નથી, તો એ લોકોને પાલક નું શાક છે, એવું પણ કરી શકો અને સાથે તમારે અવનવી વાનગીઓમાં. શાક ની સાથે તમારે જો ભજીયા કે એવું કરવું હોય, તો પાલક ના પત્તાના ભજીયા કરાય, એક નવી વાનગી લાગશે મોટી ઉંમરના કે નાની ઉંમરના, બધાને ખૂબ જ ભાવશે, એટલે તમે ભાખરી રોટલા. શાક અને ભજીયા એવું કરશુ ને બે તો એ લોકોને બવ જ ગમશે અને સાથે કઢી ખીચડી, તો જો રાત્રે આવતા હોય તો કઢી ખીચડી, અને સવાર ના આવતા હોય તો દાળભાત, પણ એ લોકોને ખુબ‌ ગમશે અને પાલક એટલા ભજ્યા છે ને, એ એમને બ બોવ જ અવ અવનવી વાનગી લાગશે, અને એમાં જયારે તમે ડોવો ને બે ત્યારે થોડુંક મરચું નાખજો, એટલે એ લોકો મરચું ને મીઠું ખાશે ને, તો એનો ટેસ્ટ એકદમ સરસ આવશે, એટલે હું તો તમને પાલક ના ભજિયાંનું સજેસ્ટ કરીશ. છતાં તમારા મનમાં પણ કોઈ બીજી વાનગી હોય, તો તમે મને કઈ કહી‌ શકો. ઓને.
હા આ તો મેં પેલી વાર સાંભળ્યા હ પાલક ના ભજિયાં. એ પણ એક વાર બનાવી, ગયા વખતે તો જયારે મહેમાન આવ્યા હતા ને. હેડો તમે ભજિયાં, દાળ ભાત. રીંગણા બટેટાં નું શાક રોટલી સલાડ. પછી ઓરમું એ બધું બનાવ્યું તું. પણ ત્યારે દિવસ હતો હવે મૂળ અત્યારે રાત છે ને. એટલાં માટે મેં જરાક તમને પૂછયું. કે શું શું બનાવી શકાય અત્યારે રાત્રે ખમણ પણ ચાલે ને બેન? ખમણ બનાવાય પછી મીઠી વાનગી રાત્રે બનાવી હોય તો શું બનાવાય બેન? તમે મને કહેશો?
જો અત્યારના તો કેરીની સિઝન છે. પણ ઘણાં વડીલો રાત્રે કેરી નથી ખાતાં રસ નથી ખાતા, કારણ કે એ લોકો ને પચવામાં ભારે પડે. તો તમે છે ને રાત્રે રવાનો શીરો કરી શકો છો. તો એ પણ બહુ જ સારો લાગે છે, ગરમ ગરમ લાપસી કરી શકો રાત્રે, એ દરેક વાત મૂકી સાથે લાપસી પણ આપી જાય છે, તો લાપસી કરી શકો, અને મેં તો થોડું એનો વેટ કરવા હમણાં મારા એક રિલેટિવ આવ્યા હતા ને રાત્રે, તો મેં છે ને સિઝન ત્યારે તો તો, ઓળો રોટલો છાશ સફેદ માખણ. ગોળ ને એ કર્યું હતું ને, સાથે મેં ટોપરાપાક કર્યો હતો પણ કેવું બેન ખબર છે. દસ મિનિટમાં મારો ટોકરાપાક બની ગયો હતો, કોઈ જ ચાસણીની કોઈ જ મારે ઝંઝટ નહોતી, મિલ્કમેડ નો ડબ્બો આવે છે બેન એક. મિલ્ક બેગમાં તમે એક ડબ્બામાં સાડા સાતસો ગ્રામ કોપરાનું છીણ ઉમેરી, હલાવી નાખશો, એટલે છે ને એકદમ તુ થશે ને, એટલે ઉતારી લેવાનું. પછી એને ત્રણ ભાગમાં ડિવાઈડ કરી, અને એક વ્હાઈટ રાખવાનું એમને આમાં તમને ગમતો રેડ કલર, અને એકમાં ગમતો તમને ગ્રીન કે જે કલર હોય. એ ત્રણેય અલર અલગ અલગ કરી નાખવાના એક વાટકામાં, અને પછી એના ગોળા વાળવાના. એના ગોળા વાળી અને ત્રણેય કલરના અલગ અલગ તમે મૂકશો ને, તો એક નવા વાનગી થશે નાના-મોટા વડીલ બધા જ જમી શકશે અને નહી ખાંડની ઝંઝટ નહી ચાસણી ની ઝંઝટ ખાલી મિલ્ક મેડ થોડું ગરમ કરવાનું એમાં છીન નાંખી દેવાનું અને એકદમ હલાવાનું એ જાડું થઈ જાય એટલે ત્રણ ભાગમાં ડિવાઈડ કરી નાખવાનું અને ગરમ જ હોય ને ત્યારે કલર નાખી દેવાનો એટલે ત્રણેય અલગ કલરના તમને ગોળા ગમે તો ગોળા ચોરસ કટકા ગમે અને તમે ત્રણે લેહરના એકબીજા ઉપર પાધરી અને ઠડું થવા દેશોને એના કટકા કરશો ને તો ત્રણ લેહરના ટોપરા પાક થઈ જશે એટલે આવી પણ તમે નવી વાનગી બનાવી શકો છો તમારે જો. ઓરમું ન ફાવતું હોય કે લાપ્સી ન ફામતું હોય તો આ એક બહુંજ ઈઝી વાનગી થઈ જશે બાકી બહારની હતી ને તમે મીઠાઈ લાવશો તો તમને ગમશે પણ નહી એના કરતા એક નવી વાનગી અને બહુ હેલ્ધી વાનગી એટલે કોઈ એનાથી માદુંએ નહી પડે કે પચવામાં પણ વાધો નહી આવે હુંતો સજેસ્ટ કરીશ. તમે ટ્રાય કરશો બેન?
હા હો, બેન તમે બહુ સરસ વાનગી બતાવી. તમારા મોઢા માંથી આ સાંભળ્યું ને તો મારા મોઢામાં પાણી આવી ગયું. આ ઓળા રોટલા નું નામ સાંભળ્યું તોય મને મોઢામાં પાણી આવી ગયું. હાજો મને યાદ આવી. હું એક ઠેકાણે ગઈ હતી ને જમવા રાતના. સમયે તો ત્યાં તો મેથી નું બર્થલ. એટલે આપડે મેથીની કઢી કહીએ ને એ મેથીની કઢી. રોટલો છાાસ ગોળ સાથે. પાપડ. એવું પણ હતું આખું ભરેલા રીંગના બટાટાનું શાક સાથે ઓલા તીખા બ. ટેટા અને ભુંગળા, ત્યારે મને બહુ મજા આવી હતી. તો ત્યારે મને થયું હતું કે આવું વાનગી પણ આપણે રાખી શકાય. ભલે રાતનો સમય હતો પણ છતાંય બધા એ એટલું પ્રેમથી જમ્યા ને આવું મેનું. બહુ મજા આવી હતી હો ત્યારે પણ. એટલે અત્યારે તો પણ વડીલો આવવાના છે. તો રાત્રે શું ખટાશ ના સધે. એટલે મેં વિચાર્યું કે ભાઈ આપણેે સાદું જ બનાવીએ. એમાં તમે આજે બટેટા વડા ને એ પણ મને યાદ દેવડાવ્યું. તો આખા મરચાં ના ભજીયા સરસ થાય બટેટા વડા બનાવીશ. પછી રીંગણાના ભજીયા પણ અમે બનાવીએ છીએ તો એ પણ બનાવીશ. પછી તમે આજે ટોપરા પાકનું કહ્યું એ પણ વિચાર તમારો સારો છે. પછી બેન, મને એમ થાય કે લાડવા પણ આપણે બનાવવા જોઈએ. આપડા લાડવા તો કેટલા સારા અને સ્વાસ્થ્યવર્ધક છે. પણ અત્યારે જરાક મોડું થઈ ગયું છે. તો લાડવા સિવાય અને. આની સિવાય હજી કઈ તમારી પાસે વિકલ્પ ખરો.
હા, છે ને મેં તમને કહું એમ શીરો કરી શકો અથવા. તમે ભગજ ના લાડુ પણ કરી શકો એ પણ ઝડપથી થઈ જાય છે કે ભાઈ. આપડે લોટ છે એને પરફેક્ટ એકદમ ઘીમાં શેકી દેવાનો અને એને. ઠંડુ થાય એટલે એમાં ખાંડનું બુરું નાખો એટલે ભગજની લાડુડી તૈયાર થઈ જાય. તો તમે એ પણ ગરમ ગરમ સી અને સૌથી સારું એકદમ પોચી હળ. પચવામાં સુખડી કરી શકો ગમે તે જમણવાર હોય આપણા ઘરે આવે. અને એને ગરમ ગરમ તમે સુખડી આપો બેન તો એ લોકોને તો બહુ જ મજા આવે. આવી જાય અને એક સ્વીટ નો પણ આનંદ આવે કે ઓહ આ ગરમ સુખડી. અને તમે કોઈ પણ ભોજનની સાથે સુકડી રાખો એ તો બેસ્ટ જ છે. અને મેં કહ્યું એમ તમે પાલકના પત્તાના ભજીયા બનાવજો બેન બધાને ખૂબ જ. નવું લાગશે અને બહુ જ મજા આવશે કાંદાના ભજીયા પણ તમે. કરી શકો એ પણ સારા મળે થાય છે. અને તમે જે તેમા કયું. કે રાત્રે પચતું નથી તો બેન તમે એને પરવળ નું શાક ભાવતું હોય. એ લોકોને પરવળ નું શાક કે એ પણ કરી શકો છો અને અમારા ઘરમાં તો. છે ને બ રાત્રે જમણવાર હોય ને તો અમે લોકો તો શું કરીએ ખબર. કોઈ વાર છોલેપુરી કરીએ છીએ કે પછી અમે પાઉભાજી કરીએ છીએ, તો નાના મોટા બધા જ જમી શક્યા મોટા ખાલી પાાવ નથી ખાતા તો એની સાથે, અ પરોઠા આપીએ એટલે એક દ એક વાનગી ન લાગે, સવારના તો આપણેે દાળ. શાક રોટલી બધું જમતા જ હોય છે, તો સાંજના તમે છોલેપુરી કરો, પાઉભાજી કરો, દહીં વડા પણ કરી શકો છો સાદના તમે એવું અવનવું, કઈક નવી વાનગી બનાવશોને, અને છે ને બે બહ જા વાનગી નહી બનાવાની કે બ જા જા ભજીયા કેવું બનાવશો ને તો તમારે બહ ક્વોન્ટિટી વધી જશે સમય વધુ, જે નાનું અને તમે છે ને એવું કરી શકો કે છોલેપુરી, અને ગુલાબ જાંબુ તો ગુલાબ જાંબુ પણ તમે ઇન્સ્ટન્ટ ઘરે કરી જ શકો છો તમે જો. એ ન થાય ને તો ઇન્સ્ટન્ટ પેકેટ આવે છે. એમાંથી તમે તાત્કાલિક ગુલાબજામુન એમાં ખાલી ગોળાવાળ, દૂધ નાખી ગોળા વાળી અને ચાસણી જ કરવાની હોય છે, તો એ પણ તમે ઇન્સ્ટ કરી શકો છો અને છોલેપુરી સાથે આપો પછી તમે પાઉભાજી સાથે આપું, પછી તમે ચાટ પૂરી પણ કરી શકો તો છોકરાઓ પણ કેટલા ખુશ થશે કે અમારી પાસે ચાટપુરી તમે બનાવી સેવ પૂરી કરી છે, એવી ઘણી અવનવી તમે વાનગીઓ બનાવી શકો છો. આપડા ગુજરાતી લોકોમાં તો કેટ કેટલું છે એકની એક વાનગીને કેટલું મોડ્યુલેશન કરી અને અવનવી વાની વિડિઓ બનાવી શ શું કેવું તમારું
હા, બેન તમારો વિચાર બહુ સરસ છે. તો હું અત્યારે પાઉભાજી સાથે પરોઠા એટલે વડીલોને પણ ચાલે સાથે સુખડી